હા સરરણ ભાઈ મારો અવાજ આવજે?
આવે છે
શું કરો છો હા જમી લીધું તમે જમી લીધું?
હા બીજ લીધું શું બનાવ્યું?
કેવું ચાલે છે અમારે દાળ ખીધ
હમ
અમારે વી ચોળા ફળી આવે ને
હા હા
તે બનાવી અને બાજરાનો રોટલો
હા મારે બાટો હતો બાજરા નો
હા તમે શું કર્યું પળ આખો દિવસે લેટ્રલ બેડરૂમ તોણી
હા મેમે લેટરો ત્રણે પાતરી કરી નાખી છેરા ત્રણ ચાર લેટર. બાકી રહ છે બીજ બધા કમ્પ્લીટ કરી ના.
હા
હા હવે કાલે જ્યારે લાઈટ આવે ત્યારે ચાલે કરવાની
જે
હ તમારે કેટલા આમ
અમારે બસ એમ બધું કરી નાખ્યું છે પહેરી નાખી છે. મગફળે હવે કોને ફોર બોર બધું સેટ કરી નાખ્યું રેડે. બસ એક કોણી તો પાય પણ લીધું છે.
હા હા
અને વરસાદ ની રાહ જોવાની છે આ તો વરસાદ વાતાવરણ થોડું કરેલ છે. પણ આવશે કે નહી ભાઈ હવે કેને ખબર
હવે વરસાદમાં તો એવું છે ને જયારે વરસાદ આવે ત્યારે ખેડૂતો બધા રાજી થાય એવું પોષણ તત્વ મળે છે ખેડતી માંથી જે વિકાસ સારો મળે એવા વરસાદની રાહ જોઈને બધા ખેડૂતો બેઠા છે
તમારે કોઈ બેકગ્રાઉન્ડમાં દેડકા પવાદ આવે
હા અમારે અમે ગામડાના લોકો છીએ જેમ કે અમારા ગામડાના જે આજુબાજુમાં ખાબુચિયા પાણી ના ભરાયેલા પડ્યા અને ત્યાં દેઢકા હોય એ દેઢકા એવા બોલતા હોય કરોડ કરોડ કરોડ. એ રીતના બોલતા હોય કે જેમ કે આપડે એ જ ગામડામાં જ વધુ પ્ર પ્રમાણમાં જોવા મળે.
હા હા એ વાત સાચી. ગામડાં ન ની જેવું કે આપડે ફરસન દર્શન થાય તો તળ બળા ભરાઈ જાય ને તો પછી એવા દેડકા પણ જોવામાં જે કર્હ કાર્હ કારહડ
પીળા છે પછી કેસરી છે પછી લીલા કલરના સેમ કાચબા છે એવા અલગ અલગ બધાએ આ દેડ દેડકાઓ અને કાચબાઓ બધા જોવા મળતા હોય છે
પછી પેલી માછલી આવી પેલા માછલા નહી આવતા હવે પેલી વખત જોયા હતા તેમ.
હા. એ માછલા એ ત્યા આવેલા છે જે આપણે ત્રિમાનુ મંદિર નથી આવેલું. ત્યામાં તેની બાજુમાં તળાવ આવેલું છે. તેમાં એવા માછલા એવા આવેલા છે કે તમે વાત જવા દો.
એ મે જોયા ને આપ બધું ચણા એવું બધું નાખ નાખી એને તો કેવા માછલા ઉપર આવે ઉપર આવે એટલે એના
ઉપર આવે.
હા ઉપર આવે એટલે એમાંથી પેલો બીજો દેડકો આવે ને ઈ બી એના લીધે ઉપર તળવા માંડ્યો. યે તડતા શીખી ગયો.
હા. હા એટલે અમાં એવું છે ને જયારે એ દર્શન કરવા તો ગયા પણ આપડે જે પ્રસાદી બીજે કરવા ન ત્યાં બીજે કરી નાખે પણ એ ત્યાં તો એવું થયું ને જે આ આવું જે વસ્તી જાતી હતી ને ત્યાં આયા અને જે વસ્તી આવતી હતી ત્યાં તો ગયા આપડે એ નબળા નબળી ન આવે ને માણસો નબળી નસ વાળા એવા એવા માણસો આપડે છીએ આપણેે એવા માણસો છીએ કે જેમ કે આપણે એ આ જે હા.
આ બધું ક્યાર નો થવા મળડ્યું તમને ખબર છે આપલો બાહો ન તો કેતો કે તમારે બધું સારું થશે સારું નથી પણ ઊંધું બધું થાય છે.
હા બધું ઊંધું ચાલી રહ્યું છે આ પ્રગતિ જ થતી નથી.
હમ્મ તમારે ભી અલગ અલગ મેટોર વટોર થઇ જય એ બધું કેટલીક સોલ્વ કરવી કેટલું બધું પૂરું પાડો.
હા અમારે એટલી બધી મેટર થઇ જતી હોય છે વાત જ જવા દો.
પછી જિંદગી માં આપણેે જેવું જ કઈ રીતે. જિંદગી આખી પીડિત થઈ ગઈ છે. હા બીજું કો તમે ગયા છો.
ના અમે ઊંઘ્યા છીએ પણ મારે એ એવું છે કે જેમ માછલા હોય છે ને માછ માછલા તો માછલાઓ નો મસ્ત ત ઘર એમનો નાસ્તો કર્યો હોય પછી જે એમને ઘણા માછીમારો હોય તો તેમને મારતા હોય છે પણ એમને ના મારવા જોઈએ કેમકે ઈ માછલીઓની અંદર જે મોટા માછલા બનાવવામાં આવતા હોય. માછલા માછલાના બનાવવામાં આવતા હોય છે તો પાવામાં આવતા હોય છે પાવા પછી પછી કે માં માછલો એવો મોટો બણ બનતો હોય છે જેનો આવે ને પાદની જેમ માછલાઓ બનાવવામાં આવતો હોય.
હા. એના ઉપર આપડે પેલું બે દ્વારકા દ્વારકા જોઈએ ત્યાં માછલાઓ બનાવવામાં આવે ઝાળ નાખી દે પૂરવામાં ઈ એ તો આપણે નહી આપતા પંજાબી ભુંડ કે ભુંડ હું ચાળી નાખું ચાળી એ રીતના ચળી નાખીને હા.
તમે થોડુંક જોરથી બોલો એટલે મારે થોડોક અવાજ આવે.
હા એ એટલે આપેલું જાળી નહી નાખતા.
હા.
એ રીતના જાળી નાખે અવાજ તમારે આવે છે રેડી?
હા આવે છે રેડી.
હા એટલે જાણી નાખે ને એમાંને માછલા ભરાઈ જોઈ માછલા ફરે એટલે પછી એને બહાર કાઢવાવામાં બહાર કાઢી પછી સુકવામાં આવે માછલા માછલા ને સુકવામાં આવે પછી એ એટલું ગંધ મારે કે તમે અહિયાં ગયા છો ને? દ્વારકાથી બેડ દ્વારકા એટલું ગંધ મારે તમારે અમે તો બસ સે એકલો અમુક અંતે ઉઠી એટલે તમે વા તમે શું કરો
જેમ કે. કે તમે મને જે વાત કરી રહ્યા છો એ બિલકુલ સાચી છે જેમ કે અંદર એવા માછલાઓ અંદર એવ ફૂડને જાળી આવતું હોય ફૂડની જાળી કરીને મોટી નાખીને ત્યાં એ દરિયાની અંદર છે મા માછલા તો ઉપર લાવવામાં આવતા હોય છે એવા લાવતા હોય છે જેમ કે આપડે જે માછલાઓ એવા હોય છે જેમ કે માછીમારો છે ને એ શાળા એમને કાપી કાપીને ખાઈ જતા હોય છે મારું તો એ કેવું છે. પણ આવું પાપ ન કરવું જોઈએ જેમ કે એમને આપણી અંદર જેવું છે એ એમની અંદર જેવું છે. જે આપણેે ખાઈએ છીએ એવું અહી ખાઈએ છીએ આપડણે ખાવા ખાઈએ છીએ એ મમરા ખાય છે પછી મમરા ખાઈને મમરા ભરાઈ જતા હોય છે.
ઈ તમારી વાત સાચી. બચાર મમરા હોય તો ઈને જ મમરા જાય. હા તો બધું ઊંધું થયું એને પછી મારી દેવામાં આવે એને ખાઈ જ દેવામાં આવે. પચારી માછલી કેટલી ભોળી હશે કે જાળીમાં ફસાઈ જાય અને મમરા ખાઈને એના મમરા ભરી લેવામાં પણ વાત કરવાની શું મારી
હા તમારી ક્યાં એ વાત સાચી છે એ રીતના એ મમરા ખાતી હોય છે જેમ કે ચેડી મારે કે મમરા અમે ભરવાના તો છે. પછી જે જાળી વાળું નો ખનારો જે મમરા પરતો હોય છે એ મમરા પરીને પ એમને ઉપર તને લાવતો હોય છે જે માછલી મારોનો બહુ વિનાશ થતો હોય છે તે બહુ ગંધ મારતું હોય છે જેમ કે ત્યાં આપડણે ફરવાલાયક જે સ્થળો છે ને દ્વારકા છે, પછી બેટ દ્વારકા છે, પછી વેરાવળ છે, પછી સોમનાથ છે. એ બાજુમાં ખુબ બધા માછીમારો છે.
અરે તમે એ દરિયામાં જોવઓ તો એલી ચાળી નાખેલી પછી ઈરાય પકડાય ને એટલે એવી બૂમ પાડી કે જાળી નાખો ચાલ ચાલ જાડી નાખો એ રીતના આમ આપડે પડ પકડા પંજાબી નહી આવતા ભાજી ભાજી
તમારી વાતા સાચી. પાજી પાજી આવતો હોય ને પાજી ઈ ભંગડા હોય છે ભંગડા.
વા...
હા એમાં આવતા હોય છે પાજી તમે આમ કરીને જાળી નાખો અને મને ભૂંડ પકડો. એવું ભૂંડ
અરે હા એ ભૂંડ પણ પકડતા હોય છે અને ડીસા બાજુ તમે આવો ને તો પેલા પાજી હ ને પાજી એ પે જાળી બનાવી ચાવી તમારે જો ચાવી ખોવી ગઈ હોય તો
હા ના ચવે ચાવે નહી બનાવતા તમારી વાત સાચી છે ચાવી નહી બનાવતા એ તાળા નહી બનાવતા કુનસી બનાવે છે કુંન્સી
ઓ
તમારી વાત સાચી છે એ પા હીરેન એમનું આખું જીવન સિસ્ટમ એવું છે કે જેમ કોન્સી બનાવે કોન્સી બનાવેેમાં
આખું સ્ટોરેજ થઈ જાય છે એમાં કુનસી ન બધું
હા ભરઈ જતું હોય છે એમનો સ્ટોર
હા આપેલી આપણેે ત્યા આપેલી આપડે એ ને ત્યાં એની સાઈડમાં છે એ કુનસી બનાવવાનું સ્પેશલ તમે
હા વાત સાચી છે. જેમ કે મારે જે માછલા ની નેચે મમરા પરાવાની કુનસી બનાયું હ ને તો પણ એ બનાવી આપતા હોય છે એ કઈ રીતના બનાવે પેલા એમાં જે વાયર ના પ્રમાણે જે એ અંદર નાખે એ પ્રમાણે તે અંદર જે એટલા ઈંચ મો જેટલું કાપ કાપવાનો કેટલુ સેમી કાપવાનો એ પ્રમાણે ત્યાં કન્સી ના સેવલ ફાઈટરી કરીને કાપતો હોય છે પછી કાપી ને પછી આપને કુંન્સી બનાવી આપતા હોય છે.
નસી પાછી એને ઘણી ઈમ્પોર્ટન હોતી હોય ને એટલે એને કોન્સેપ બનાવે તાળા ન કોઈ તાળુંઈ ગમે તે કરવાનું આવતું નથી.
હા હા એમાં એવું હોય છે કે જે
કરરેક રિપો આવતા હોય છે જેમ કે આપડા આંખ ના નંબર આવ્યા હોય ને એ નંબર કાઢી આપતા હોય છે જે કાચ ન મસ્ત ચશ્મા બનાવતા હોય છે ચશ્મા બનાવીને તે હા હા
ચશ્મા હા તે બનાતો હોય એ ચશ્મા બનાવે ને તો આપણને થોડું દેખાતું હોય થોડું મોટું દેખાય એ ચશ્મા પહેરીને તો આપણને આંખમાં નંબર આવે એ નંબર આપણે મરી જતા હોય અને થોડું આપણને સારું દેખાવા મળે એ એમાં એવી કળા હોય નાખેલી અંદર ચશ્મા આવે ને કાચ નું એમાં એવું નાખેલું હોય કળા એની શું કય
હા કળા
એ પાજી આ એમના એવા પાછળ જતા પાજી કરતું હોય કે જેમને આપણેે મેકી ના શકતા હોય. આપડે એવું અંદર નીકળતું હોય છે કે આપડે મેકી ના શકતા હોય. ઈ શાળા ભૂડ પેલા બંધમ બંધમ કરીને ખાતા હોય છે ને એ પણ આપણેે એ આપણે જોવી નહી શકતા જેમ કે ઈ પ્રમાણે પછી એમનો નંબર નથી આવતા પછી કોઈ એ હા તે પહી કુંસી બનાવતા હોયે વચ્ચે પહી એવા કારીગર બણ તો હોય છે.
હા એ તમે કીધો ને પેલો ભૂક મારી ભુક
એમને તમે એ તમને ખાલી ઝઘડો બગડો થઈને બાતમાં ઘારી લે તો એ તમે મરી જા મરી એ એટલે એ બૂંક મારે તમે એનાથી જ મરી જા એટલે આ ભૂડ ભૂડમ હોય નહીં એનાથી બધું ભુમ મારતો હોય અમે એક વખત અમારા ગામમાં અમારા ગામમાં અમે સનોટીયો ખાડો કેવાય ને ત્યાં અમે ગયા. ત્યાં ગયા એટલે અમે ફુંડવાણા હતા. એ અમે પકડવા ના જ ત્યાં અમે કીધું ભુંંડવાળા આયા હુડ હુડ એમ થઈને ઉલ્યા એટલે ભૂડ બધા બીજી જગ્યા નીકળી ગયા પછી એવા અમારાથી કાયા હતા પણ અમે હોમ એવું કરવાયા ત્યાં
આ વાત સાચી
જુઓ તોમ એટલા ગાયા થયા અમે કીધું હોડ હોડ હોડ ત્યા પુંડ પૂડ એમ કરી કરીને અમે તો સેવટે ભુડ ડાડી એક કે ભુ હાથઆમાં આવ્યો નહીં હિરાઈ નિરાશ થાય ને નિરાશ થાય ને નીકળ હિરાઈ સાજ ટાઈમ ના